હેલો. જય શ્રી કૃષ્ણ.
હેડુ
હલો.
હેલો.
હા હા આવાજ આવી રહી જય શ્રી કૃષ્ણ.
હેલો જય શ્રી કૃષ્ણ બહેન.
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
આવાજ નહીં આ રહી આપકી.
મેરી આવાજ નહીં આ રહી આ રહી હે મુજે તો આપકી આવાજ આ રહી છે.
બહોત કમ આ રહી આપકી.
અભી આ રહીએ?
કેમ છો
મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું
આજે આપણા એકાદશી કથા અને મહાત્મા વિસ્તારથી વાત કરીએ
હા બિલકુલ ભગવાન વિષ્ણુ પૂજક અને વ્રત કરવાથી બધા પાપ નષ્ટ થાય છે
સાચી વાત કહો સો તમેં અ મારી દાદી પૂરી વાત કરતા હતાનું મહત્ત્વ બી ગુજરાત ગુજરાતમાં તો બહુ મહત્ત્વ છે ઔર એકકાદશી દેવીની લોક પ્રમાણિક કથા છે પુરા પુરાના સમયમાં વિષ્ણુ ઓર યોગ યોગ નિદ્રામાં સોતા હતા ત્યારે મુનિવર નામનો ભયંકર દતી્ય આવ્યો એ વિષ્ણુ મારવા ઓર તરવા લઈને આવ્યો
બિલકુલ સાચું કહયો વિષ્ણુ ગ્યાર ઇન્દ્રિયો દસ અ માંથી એક સુંદર દેવી પ્રકટ થઈ તે તે મો તેવી જોઈ ને તો મોહિત થઈ ગયા અને દીવા કર્યો કરવું ચાહો દેવી બોલી પેલા મને યુદ્ધમાં હાર વુ યુદ્ધ થયો અને દેવીમાં દૈત્ય માર માર નાખ્યો જય્યારે વિષ્ણુ જાગ્યા ત્યારે એ દેવીને જઈને ક્યું તો મારી ગ્યારવી ઇન્દ્રિયોમાં ઉત્પન્ન થયા છો એથી તમારા નામ એકાદશી પડે છે જે કોઈ તમારા દિને ઉપવાસ કરે તેના બધા પાપ નષ્ટ થાય અને મો મોક્ષી પ્રાપ્તિ થાય
બિલકુલ સાચી વાત કહો છો તમે તેનાથી બધા પાપ નષ્ટ થઈ જાય અને મોક્ષની પ્રાપ્તિ બી થાય છે ઓર હ એટલી સુંદર વાત છે એનું મહત્ત્વ બી બહુ છે અગિયારસ નો તો બહુ મહત્ત્વ છે ઓર મોટો ઓ બેટો છે ને હ અગિયારસ એક એક એક વર્ષમાં અગિયારસ આવે છે તો વર્ત કરવાથી શરીર શુદ્ધ થાય, અને એકાગ્ર રહે છે તું. ભગવાન વિષ્ણુ બહુ જ પ્રસન્ન થાય છે.
એકદમ સાચું કહ્યું, તમે પાપ નું નાશ થાય. સ્વર્ગ અથવા બેગલું ની પ્રાપ્તિ થાય. જે લોકો રોજ ભોજન ને છોડી શકે તે. ફલાહાર કરી શકે, પણ નિહ નિરાહ. સર્વોત્તમ છે, ખાસ કરીને નિર્જલા એકાદશી. બહુત કઠિન પર ફલદાયી છે.
બિલકુલ, સાચી વાત કહો તમે. કે નીજલા અગિયારસ તો, જેઠ મહિનાની અગિયારસ આવે છે. તો વણ અગિયારસ માં લો બિના પાણી પીએ. વરત કરે છે, ઓર મને ભીમ અગિયારસ ભી કહે છે, તો વનો. બહુ મહત્ત્વ છે, ઓર વાહ! મતલબ, સાલનીં બાર એકા એકાદશીનીં કરો, વાહ એક એકાદશી. કરો તો, મને બહુ ફળ મળે છે. તો એકાદશી દિવસે અગિયારસની વ્રત. હ, આ રીતે કરવાની ક. અ એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને, ભગવાન વિષ્ણુને પૂજા કરો. અને ચંદન, ફૂલ, તુલસી. ફલ વગેરે ચડાવો, અને ગીતા અને વિષ્ણુ. સશાસ્ત્ર નામ પાઠ કરો. ઉપાસ રાખો, અથવા ફૂલ, દૂધ લો. દ્વાદશી દિવસે પ્રણામ કરો, અને બ્રાહ્મણોને ભોજન કરાવથી, વ્રતને ખોલવું જોઈએ.
બિલકુલ, સાચું કહ્યું તમે. કથા સુનવા માથી પણ પુણ્ય માને છે. ગુજરાતમાં અગ્નિ અગિયારસ. પર કઈ લો વ્રત કરે છે, અને મંદિર જાય છે.
બિલકુલ, સાચી વાત કહો છો તમે. કે એકાદશી તો ગુજરાતમાં તો બહુ ઓર ગુજરાતનો હ, ગુજરાતમાં તો સબ ધાર્મિક લોગ રહેવે છે. તો વટે અગયારસો નો બહુત મહત્વ છે, ઓર. અ અને ભીમ એકાદશી બી કહે છે, ઓર ભીમ એકાદશીની કથા. મહાભારતમાં ભીમસેન બહુ જ ખાતા હતા. એ કહેતા હતા કે, ભૂખ ના સહાય. ઔર વ્યાજી તમાતી. નીજલા એકાદશી, જેઠ શુક્લ પક્ષની એકાદશીનું વ્રત. બતાવ્યું વણાને કે, એમાંથી હા. આમસન માટે પાણી બાકી નિરાકાર એથી, બધા. એકાદશીઓનું ફલ મળી જાય. તો ભીમ કહ્યું અને પ્રસિદ્ધ કથા છે કે. જો ભીમ ભીમ બહુ ખાતો હતો. ભીમને ખાવા વાતે. મને કીધું આ અગિયારસની કથા કી તો વને બહુત પુણ્ય મિલ્યો.
બિલકુલ, સાચું કહ્યું તમે. અને બીજું, મહત્વ ખબર છે તને? એકાદશીને સ્વાસ્થ્ય સારી રહે છે, આયુ વધે છે. સંતાન સુખ મળે છે, અને પિતૃ તુર્ય થાય છે, મોક્ષતા એકાદશી પર ખાસ મોક્ષ મળે છે. પછી દેવસની અને પ્રબોધની એકાદશી પર વિષ્ણુ. સોય સોય અને ચાગસ શુભ માનવામાં આવે છે.
બિલકુલ સાચી વાત કહો સો તમેં કે એકાદશી વિષ્ણુ ભગવાન સોએ ઓર જાગે ઓશુભ અગિયારસ પર મંદિરમાં ભજન કીર્તન દાન પુણ્ય કરો ઓર ગરીબોને અન આપો તો ઘણી બધ બધી શાંતિ મળે છે ઓર અમારે કર્મ કર્મ બી અચ્છા થાય છે તો અગિયારસ નું વર્ત કરવા બહું ફળ મિલે છે ઓર બાર મહિનાની બાર અગિયારસ નો હર અગિયારસ નો અલગ હિ ફલ મિલે છે.
બિલકુલ સાચું કયું તમે અને બહોત સારા બેટા આ હર કે અગિયારસ પર આ કથા સુનવા પરિવારનો સુન સુહા સુનામનું અને ભગવાન વિષ્ણુ કૃપા બની રહે જે જય વિષ્ણુ જય એકાદશી માતા અ એ માતા પ્રસન થાય
બિલકુલ સાચી વાત કહો છો તમે ઓર અગિયારસ નું મહત્ત્વ તો ઓ અપાક જેમ કે ખાટુ શ્યામજી મંદિર હે વનાને બી અગિયારસ માં મ અગિયારસ નું વ્રત બહું મહત્વ માને છે વનારે નામથી બી અગિયારસ નો વ્રત વ્રત કરે છે લોક ઓર અ વે ભી વિષ્ણુનો અવતાર માને છે.
હા બિલકુલ સાચું કેવ તમે.
તુમ ઓર ભગવાન કૃષ્ણને ભી ત્યાં આપણું સત દાન માં દિયો તો તો વણાતી વણારો ઓમ એમ ભગવાન વિષ્ણુ કયો તો અનાનેકી ક્લયપ કલયુગ મે મારે નામથી થને મતલબ અ નામથી જાણવા લાગેલા છે.
એકદમ સાચું કેવ અને તમને ખબર છે કે વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુની પૂજા કરો તો ચંદન ફૂલ તુલસી ફલ બે કર ચડાઓ ગીતા અ અથવા વિષ્ણુ સ્નાન અ શું નામ પડ્યું પૂર્વ ઉપવાસ રાખુ અથવા ફલ દૂધ લો. તો આ શીષા દિવસે પારણ કરવું બ્રાહ્મણને ભોજન કરાવાથી બહું ફલ મલે છે.
બિલકુલ સાચી વાત કહો છો તમે. અગિયારસ નું વ્રત કરવાથી રાતે ભજન કીર્તન કરવાનું અ નીંદ ઊંઘ થોડી કમ લેવાનું ઓર દાન પુણ્ય કરવાનું વડનું બહુંત મહત્ત્વ છે. ઓર ગરીબોને અ ખાણો આપવાનો અ અગિયારસ ના દિવસે એ ગાયને ચારો નાખવાનો કુતાને રોટિયા આપવાની તોઓ બહું ફલ મલે છે તો અગિયારસ તો બહું મ ફલદાયી હોવે છે‌.
બિલકુલ સાચું કયો તમે. અગિયારસનું બહુ ફલ મલે છે અને ભીમ અગિયારસ ની તો વાતહિ અલગ છે. અને મહાભારત મહાભારતમે ભીમ્સ ને બહુંત ખાતા હતા. તો કેતા હતા સહાય તો વ્યાસજી તેલમે નિર્જલા એકાદશી નું વ્રત બતાયું, એમાં ફક્ત આચકન માટે પાની બા એથી બધા એકાદશી નું ફલ મલી જાય, અને અ કહ્યું કે, મને બહું પસંદ થયું.
બિલકુલ, સાચી વાત કહો છો તમે. ભીમ એકાદશીનો તો બહું મહત્ત્વ છે. બિના પાણીથી અગિયારસ કરીને, મતલબ એકાદશી કરવાની. ઓર અ એકાદશી રે તે મંદિરમાં પાણીનો મટકી બી રખવામાં આપે છે. ઠીકે હે, ચલો, અબ જૈસી જૈસી કિન્ના ફિર મલયો.
જય શ્રી કૃષ્ણ.